શો બેન
બસ ફાઈન તમે કેમ છો?
બસ બસ મજામાં શું ચાલે છે?
હ એ ન થોડુંક વેકેશન પડ્યું એટલે હું મારા ગામે ગઈ હતી તો ત્યાં તો એટલી મજા આવી ને
કેમ મજા આવી એટલે નાની ને ત્યાં તો બધાને મજ આવે છે ને
ના ના હું નાની ને ત્યાં નથી ગઈ હું છે ને મારે ગામડે ગઈ હતી. ત્યાં કેવું છે શહેરના જીવન થી એકદમ અલગ જ હોય છે. ત્યાં ફ્રેશ હવા હોય છે આપડે કેવું શહેરમાં આવીઈએ ત્યારે પોલ્યુશન એવું બધું જ હોય છે ત્યાં એકદમ ફ્રેશ હવા એકદમ પીસ વાળું વાતાવરણ છે અહિયાં કેવું હોય કે કઈને કોઈ બધાને જલ્દી કરતી હોય એટલે આખો દિવસ લાઈફ બિઝ ને બિઝી જો ત્યાં બધા એકદમ આમ શાંતથી રહી છે. પીસફુલ ર રહે છે. એટલે મજા આવે ને ત્યાં રવાની ત્યાંનું ખાવાનું ત્યાંની જ ક્યાં ત્યાંની વાઈફ્સ એટલું મસ્ત હોય છે ને કે પૂછો ન વાત
હા તમે કીધું ને એ પરથી મને એક વ વાત યાદ આવી. કે અમારા કોલેજમાં છે ને તો અમારા બધા કલિંગ છે ને બધા પ્રોફેસર લોકો તે લોકો છે ને એટલો સારો પગાર છે ને બધા સિટીમાં રહે છે. પણ સારો પગાર જેમ જેમ એ લોકો ન જમા થયો ને તો થોડીક ઈન્કમ છે ને એ લોકો સાઈપર મુૂકતા ગયા. અને એની સાથે સાથે એ લોકો શું કર્યો કે એ પૈસા થોડા સાહે પર મૂકી અને કોઈ એવી જગ્યા પર ફાર્મ હાઉસ બનાવ્યું કે જે આજુબાજુ એકલી ગ્રીનરી હોય ગામડું હોય અ એટલી મસ્ત આબોવા હોય વાળ હોય એની વચ્ચે ઘર હોય એટલે આખું વીક છે ને તો અહિયાં એ લોકો કામ ધંધો કરે અને સેટરડે છે ને એ લોકો ત્યાં જાયને મંડે સવારે આવે તો એટલા ફ્રેશ આવે ને કે જાણે આપણને એમ લાગે કે ઓક્સિજન નો પેલું ખો એ લઈને આવ્યા હોય ને એવું લાગે શુદ્ધ હવા હોય એટમોસફિર એટલું સરળ પ્રદુષિત ના હોય. અ બધું ચોખ્ખું ખાતર વગર ની બધી વસ્તુઓ ત્યાં મળે લોકોની અવર જવર ઓછી કલબલાટ ઓછો શહેરી જીવન કરતા તાઈ અ એકદમ જ એમ લાગે કે આપણે સ્વર્ગમાં પહોંચી ના ગ્યા હોય ને એવું આપણને ફીલ થાય બોલો
સાચી વાત છે ગામડામાં તો એટલું સારું હોય છે. અ છોકરાઓ ભી રમતા કરતા દેખાય બાકી શહેરમાં છે કોઈ દેખાય જ નહી આખો દિવસ આખો દિવસ છોકરાઓ પોતાના ભણવામાં અને કરવામાં બેસી જ હોય છે. અહિયાં તો કોઈ દેખાતું જ નથી. જયારે રમવાનો ટાઈમ આવે ત્યારે લોકો બધાના ટ્યુશન્સ હોય. કે કોઈ બાર બીજી એકેડેમી માં રમવા જાય છે લોકો એમ નહ કે અહિયાંયા ગ્રાઉન્ડ પર રમે બાકી ગામડા માં કેવું હોય કે સાંજ પડીની કે બધા છોકરાઓ બહાર રમતા હોય અ વડીલો બે ા હોય એટલે ગામની સ્ત્રીઓ બધુ એક સાથે વાત કરતી હોય આખા દિવસ હાલચાલ સરી પછી સાત સાડા સાત બાજુ એ લોકો જમી લે છે અને નવ સાડા નવ દસ બાજુ એ લોકો સુઈ જાય છે. એટલે ત્યાં એટલી શાંતિ હોય છે એટલો આરામ હોય છે. ને એ લોકો કે વહેલા સુઈને વહેલા ઉઠી જાય છે એટલે એ લોકો એકદમ પ્રેશી રહી છે કે એવું કહેવાય છે કે જેમ આપણેે છે ને સુરજ કરતા વહેલા ઉઠવું જોઈએ તો ગામડા માં કેવું કે નવ સાડા નવ દસ વાગે સુઈ જાય અને સવારે સાડા પાંચ પાંચ બાજુ ઉઠી જાય. એટલે કેવું કે સવારે એ લોકો વેહેલા ઉઠી જાય પછી નાસ્તો કરે નાસ્તો થોડી ઘણી એક્સરસાઇઝ કરે ઘણા લોકો ચાલવા જાય છે ને લેડીઝો કચરા પોતું કરે નાહી ધોઈને ઘર સરખું કરે આગળ અંગોળી કરે ઘરની આગળ અને પછી ત્યાંથી તે એ લોકો શું કરે કે જમવાનું બનાવે છે છે અ છોકરાઓ ન ટિફિન પેક કરે છે હસબેન્ડ લોકો ન ટિફિન પેક કરે છે એ લોકો બધા કામે જાય છે અને પછી ત્યાંથી બપોરે આવે ત્યારે આરામ કરે બપોરે જમીને એવી રીતે એ લોકો પોતાનું શાંતિ થી એકદમ પીસફુલી જીવન કાઢે છે
એકદમ સાચી વાત છે શહેરની જે જીવનની તો તમે વાત કરો તો વાત જ નહી પૂછો નની એટલી ભાગદોડ એટલી ભાગદોડ કે વંદે ભારતની ટ્રેન ચાલતી હોય ને એમ બધા લોકો એકબીજા ને પાછળ દોડ્યા જ કરે દોડ્યા જ કરે એક અંથી ઉઠો છોકરા ને અહીં નાખો અંથી ઉઠાો અહીં નાખ અંથી ઉઠાો અહીં નાખો સાંજના છેડે બિચારા છોકરાની હાલત જો તમે જોય ને તો એ છોકરું બિચારું વાત કરવા લાયક ના રે એટલા ક્લાસ. એટલી બધી એક્ટિવિટીઝને બધી જ જગ્યાએ એને નાખી દીધેલો હોય. અને આપણને તો બિચારા પર દયા આવે. એવી જ રીતે ગૃહિણીની પણ વાત છે કે જો વર્કિંગ હોય ને. તો આખું બી કેટલું પેક હોય સવારે ઉઠી છ. છોકરા ન ડબ્બા બનાવો આ પછી ઘરનોો નાસ્તો બનાવો નહીં ધોઈને ને. જમવાનું બનાવો ઓફિસ જાઓ. ઓફિસ થી કામ કરો આવો એટલે છોકરા ન ચા નાસ્તા કરો. પછી જમવાનું બનાવો જમો ઘરનું કામ કરો ને સુઈ જાઓ શું લાઈફ છે આ. એટલે એ ગૃહિણી પણ કંટાળી જાય. ને એના બાળકો પણ કંટાળી જતા હોય છે એટલી જ. એ લોકો શું કરે કે ગામડાનું ગામડા ની આજુબાજુ. અથવા એવી કોઈ જગ્યાએ પોતાનું ઘર રાખે. કે જ્યાં આગળથી લોકો શાંતિથી. રહી રહી શકે ફરી શકે હરી ફરી શકે રમી શકે છોકરાઓ. બધું જ કરી શકે એટલે એ એ વસ્તુ. ખરેખર સારી છે કે હું તો એવું કું છું કે ગામડામાં જ રહેવું જોઈએ. તો પેલા તો આપણને શુદ્ધ ઓક્સિજન મળે એટલે ઓક્સિજન જો. આપણા શરીરમાં શુદ્ધ જાય તો ઓટોમેટિક આપણું શરીર પણ એકદમ. સારું રે અને થાકી ના જાય. અ કોઈ બીમારીનોો ભોગ ના બને એ બધી વસ્તુ થાય. અને સાથે સાથે હેલ્ધી ખાવાનું પણ મળે સીડ્યુલ પણ એવું કે ઘરનું બધું જ. કામ એ લોકો ઘરના લેડીઝ લોકો. ગામડામાં તો બધા હાથે થી કામ કરતા કરતા હોય. કોઈ કામડી ત્યાં આગળ નહી હોય એટલે બી તમારી શરીર ની એક્સરસાઇઝ થઈ જાય. એટલે બી તમારું શરીર સારું રહેે. કેટલા મોટા મોટા ઘર હોય ઘરની આગળ મોટા મોટા અ. ચોક હોય જગ્યા હોય તે બધું જ એ લોકો હાથેથી વાળે. અને એટલું ઘર ને બધું ચોખ્ખું રાખે ને કે ન પૂછો વાત હા એક વસ્તુ છે કે ગામડા ની અંદર મોટી મોટી. અ ફર્નિચર્ ને એવું બધું નથી હોતું પણ જેવું પણ ઘર હોય છે ને. એમાં એટલી મજા આવે છે ને કે વાત ના પૂછો.
સો ટકા સાચી વાત છે ગામડામાં આપણને ઘણી ફેસિિટી નથી મળતી હોય કે. સારું એજ્યુકેશન છે પછી. ઘણા જગ્યાએ તે વોશરૂમ ની ફેસિલિટી નથી હોતી. પબ્લિક ટ્રાન્સપોર્ટની એટલી ફેસિલિટી હતી હતી. પણ ગામડામાં આપણને એટલું આમ શાંતિ હોય. કે આપડે આજુબાજુમાં બધા રે કરે મૂકે. એ લોકો આપણને હેલ્પ કરવા વાળા હોય શહેરમાં તો શું છે કે બાજુમાં કોણ રહેતું છે એ તો ખબર જ નથી હોતી. એમાં જાડેધર આખો દિવસ જરૂરી છે. ને શહેર માં આ બધી મોટી મોટી બિલ્ડિંગો હોય છે. પણ ગામડાના ઘરો હોય છે. શહેરમાં મકાનો હોય છે એટલે એ તફાવત તો આપે ખબર નથી પડતા પણ એ બહુ મોટો રોલ પ્લે કરી જાય છે. કે ઘરમાં આશરો નથી ઉઠાવે બધા. અ ત્રણ ન્યુક્લયર ફેમિલીમાં રહેવા માં પછી કે માતા પિતા અને છોકરુ બસ. તો વડીલો સાથે એ લોકો રેવા નથી માંગતા પણ ગામડામાં કેવું છે કે આખું પરિવાર સાથે રહે છે. ને આખું જોઈન્ટ ફેમિલી હોય તો કેવું કે થોડુંક છોકરાઓ પર ધ્યાન દે. કે ચાલો મમ્મી બહાર ગઈ છે જોબ પર ગઈ છે તો છોકરાઓ આવે કરે મૂકે કઈ ખવડાવે એને સાચવે એ લોકોને તો દાદા દાદી હોવાવાના ઘણ ફરક પડી જાય છે. પછી જોવા જઈએ તો ગામડામાં કેવું હોય કે અ ફ્રેશ આપણને બધું ખાવા મળે છે કે સીધું ખેતર માંથી કાઢીને ખાઈ લો પણ શહેર માં કેવું હોય છે કે બધું અ પેસ્ટીસાઈજ વાળું ને કેમિકલ વાળું આવે છે બધું કુદરતી રીતે ઉગે ઉગેલું હોય એવું નથી હોતું. પણ અ બધું અ ઇન્જેક્શનો મારી મારીને ઉગાડેલો તો તેના લીધે આપણને કેન્સર ની બીમારી થવાની બી ખુબ વધી જાય છે. ને અવે જોવા જઈએ તો શાકભાજી આપણેે જયારે પણ લેવા જઈએ ને ત્યારે જોઈએ ને તો એવું થાય કે આ શું શાકભાજી છે હવે કઈ પેલા જેવી મીઠાશ નથી હોતી એનો આખો ટેસ્ટ જ બદલાઈ ગયો છે. ખાલી આપડે બનાવવા પૂરતું બનાવીને ખાઈએ એવું ઉબ લાગે છે એમાં કઈ ટેસ્ટ જેવું તો મજા આવતી જ નથી.
એકદમ સાચી વાત છે પહેલા તો કેવું હતું કે અમુક શાક છે ને મારી મમ્મી ઘરમાં બનાવે ને તો આખા ઘરમાં એની સ્મેલ આવે એ શાકની જે ક્વોલિટી હોય ને એની સ્મેલ આવે તો ઘરમાં ખબર પડી જાય કે ભાઈ આજે આ શાક બન્યું છે જયારે અત અત્યારે તો હું એટલા બધા મસાલા ઉપર થી નાખું કે શાક એકદમ ટેસ્ટી બને તો પણ શાકની સ્મેલ પણ ની આવે અને ટેસ્ટ ઠીક છે ખાવા પૂરતો થઈ જાય. પણ એમાંથી કઈ ન્યુટ્રીશન ની મળે કે કઈ મળે નહી કઈ હેલ્ધી હોય ની એટલે શાક બળ આમ તો ભાઈ માનું કે ઇન્જેક્શન આપી આપીને મોટા કર્યા હોય કે ભાઈ આજે આવ્યું બે ત્રણ દિવસમાં તો તમને એ વસ્તુ તૈયાર મળી જાય અરે ભાઈ એ તો કેવી રીતે પોસિબલ છે. બની જ ન શકે અ મેં એક વિડિયો જોયેલો હતો કે બોમ્બે ની અંદર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
દૂધી છે ને તો એને ગ્રીન કલર ઉપરનો કરવા માટે દૂધીના છોડમાં છે ને ઇન્જેક્શન મારવામાં આવે તો દૂધીનો ઉપરનો કલર છે જે એકદમ લીલોછમ દેખાય. અને પછી તમે અંદર થી જુઓ ને તો એટલી એટલે દૂધી એટલી ગંદી ને એટલી ગંદી સ્મેલ આવે ને કે આપણને ખાવાનું મન થાય. એવી જ રીતે ટામેટા બી એ લોકો એટલા ગંદા પાણી થી ધોય ને ટામેટા. તો આપણને કદાચ વોમિટ થઇ જાય કે બાપરે આપડે આવું બધું ખાતા છેમ એટલે એબ એના કરતા તો એવું થાય કે ગામડામાં મસ્ત રશાકને રોટલા અને છાસ અને દૂધ ને ખીચડી જ હોય એ બનાવે એ ખાય અને ખાઈને મસ્ત એકદમ સ્વસ્થ હેલ્દી આપડે જીવન જીવતા હોઈએ છે અને એ એને અસર તમે જોજો કે જે નું બાળપણ જનમ ને મરણ બધું જે ગામડા માંથી હોય ને તે લોકોની ઉંમર એટલી બધી હોય ને કે ભાઈ એસી વર્ષે મરી ગયા કે ભાઈ પંચ્યાસી વર્ષે કે નેવું વર્ષે અરે મારા કોલેજમાં એક સર છે ને તો તેમના પપ્પા એકસો ને પાંચ વર્ષે એક્સપાયર થઈ ગયા અને એ સર બે વર્ષ પછી રિટાયર થવાના તો તમે વિચાર કરો કે એકસો ને પાંચ વર્ષ એટલે શું કેહેવાય? તો એમના મૃત્યુ પછી આખા કોલેજમાં અમારા સરએ અમને બધાને સ્ટીલ ના ડબ્બા આયપા એની અંદર લાડુ આયપા એસ એમની પ પપ્પાની અ જે બધી યાદગીરીઓ હતી અ એ બધી એમને સ્મૃતિ રૂપે એક ચોપડી છપાવી અને જેટલાને પણ સ્ટીલ ના ડબ્બા આયપા તે બધાને જ એ આય પો થેન્ક યુ તમારી સાથે આ ટોપિક પર વાત કરવાની ખુબ મજા આવી.